હાલો. હલો.
હાલો-હાલો.
હલો.
હા, હા.
શું મારો અવાજ તમને આવી રહ્યો સે?
હા આવી રહ્યો સે. તમને આવી રહ્યો સે?
હા આવી રહ્યો સે.
ચ
તો મારે ચોમાસા દરમિયાન એક ટુ વ્હીલર બાઈક લેવું છે તો કયું બાત મારા એવરેજમાં માં પોસાય અને સારી એવું કે આવે તો તે માટે તમે કઈ બેક લેવા સજેસ્ટ
રે કે અંદ
હા તમારી વાત એકદમ બરાબર છે હમણા ઘણી બધી નવી ગાડીઓ આવી ગઈ છે જેમ કે બુલેટ છે સ્પ્લેન્ડર છે અનેને ઘણી બધી એક્ટિવા છે જેમાં ઘણા બધા હમણાં નવા મોડલો આવ્યા છે એમાં ઘણી બધી માહિતીઓ છે અને ઘણી બધી એવરેજ છે ગાડી છેમાં કે હ સ્પ્ન્ડર એ તમે જોઈ લેવને ઓલ્ડ ગોલ્ડ કરીને સ્પ્લેન્ડર છે જે જૂનીમાં જૂની મોડલ છે જેમાં એટલી બધી સારી એવરેજો અને એવું બધું આપે છે જેથી કરીને આપને ઘણું બધું ચલાવી શકીએ છીએ ઓછા પેટ્રોલ માં આપણને ઘણી બધી ઓછી જગ્યા એથી ઉભટ હોય ગ માઇલેજ આપી જાય છે કે જેથી કરીને આપણે ઓથું પડતું કોઈ પણણ પ્રકારની પ્રક્રિયામાં આપણને કોઈ તકલીફ પડતી નથી
હ
એ ઘર માટે વધુ સારી ગાડી કહેવામાં આવે છે અને એક્ટિવાય એ ગાડી એટલી સારી સુ પ્રદર્શને બેસાડીને લઈ જઈ શકીએીએ અને તેમાં માઇલેજ માં પણ આપને ઘણું બધું આપણે એક લીટરમાં કેટલા પાંચ થી છ કિલોમીર જેટલું આપણે અંતર કાપી શકીએ છીએ જેમાં આપણે બુલેટમાં એવું કઈક આપી શકતા નથી જેથી કરીને બુલેટ એમ સારી વસ્તુ છે ચલાવવામાં મજા આવે છે ને ઘણા બધા લોકો બુલેટ લે છે પણ તેમાં પેટ્રોલમાં પરવડતું નથી તેથી કરીને આપણે જો શોખ માટે લઈએ તો તે આપણા માટે ઘણું સારું કહેવાય. અને આપણા માટે જો સ્પ્લેન્ડરો છે પછી એ
એ ઘણી ગાડી આવશે. જે આપણા માટે ડેલી યુઝ માટે ઘણી યુઝફુલ છે, અને ઘણી બધી એવી સારી ગાડીઓ પણ હમણાં આવી ગઈ છે એવી છે, ઓલા છે ઘણી બધી નવી નવી બ્રાન્ડની ગાડીઓ આવી રહી છે, જેથી કરીને જેથી કરીને હમણાં ઘણી બધી ગાડીઓ વેચાઈ રહી છે, જે કે ફોર વ્હીલ હોય છે, પછી ફોર વ્હીલમાં પણ ઘણી બધી વસ્તુ ઓ આવી રહી છે. જેથી કરી જેથી, જેથી કરીને આપણે ગાડીઓની પસંદગીમાં ઘણી બધી એવી અડચણો પણ જોવા મળી રહી છે. જેથી કરીને આપણે હંમેશા એવી ગાડી પસંદ કરવી જોઈએ, કે જે આપણા ડેલી રૂટીનમાં કે પછી આપણા પરિવારને કામ આવી શકે જેથી કરીને આપણે એવી બધી જગ્યાએ, કે જ્યાં આપણને કોઈ પણ જાતનું લેમ કે ના હોય. અને આપણને તપલીફ પણ ન ઉભી થાય, જેથી કરીને આપણે એવી બધી જગ્યાએ શાંતિપ્રિય અને રોગ પ્રિય વાણી તરીકે જવું જોઈએ. અને આપણે જે ગાડીઓ યુઝ કરીએ, તેમાં આપણે જે આપણને સારું માઇલેજ આપે અને જે આપણા માટે યુઝફુલ હોય, એ આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ. તમે શું કેવો છો?
હં. તમારી વાત એકદમ બરોબર છે. આપણે જાણીએ છે તેમ, બજારમાં ઘણી બધી પ્રકારની, ઘણી બધી કંપનીઓની તો કવ કે ગાડી આવી જાય, કેમ કે હોંડા છે, બજાજ છે પછી હુંડાઈ છે, રોયલ એનફિલ્ડ છે. તો મારે વિચાર એવો છે કે હું બુલેટ લઈ લઉં, એવું વિચારતો છું. કેમ કે બુલેટ છે ગાડી એકદમ સરસ લાગે છે. હમણા જણાવા પ્રમાણે એકદમ એમ કેવું કે આપડે ગઈએ તો રૂલ ના જમાવી શકીએ છીએ. લોકોને ગાડી એકદમ શું સારી પરવડે છે, પરંતુ તમે કીયુ એમ પેટ્રોલમાં એ પોસાતી જ નથી. પણ હરવા ફરવામાં બધામાં સારો જ છે, પણ પેટ્રોલમાં એ પોસાાતી નથી. કારણ કે પેટ્રોલ નાખવાથી એક લીટરમાં ફક્ત ને ફક્ત વધારે માં વધારે વીસ થી પચીસ કિલોમીટર જ કાપી શકે છે, જ્યારે આપડે જ તમે કીયુ તેવા કરતા સ્ટાન્ડર્ડ રહેતા સ્ટાર્ન્ડ આપડા માટે સ્પેસ ફ્રી ગાડી એકદમ થંડર ગાડી આપડે જો લઈએે તો આપણને એક લીટરમાં આપણે વલસાડથી માંડીને, ને ચીખલીથી માંડીને આમ આજુબાજુના વિસ્તારને સરળતાથી કવર કરે છે, અને એવરેજ એની ખૂબ જ સારી છે. આપણે જાણીએ છે, તે મુજબ હોન્ડાની આપણે યુનિકોન લીએ તો યુનિકોનની એવરેજ પણ ખુબ જ સારી છે. વિહિકલ લેવાથી આપણને અને એવરેજ પણ સારી મળે અને પીકઅપ પણ તગડું આવે છે. એ તે મુજબ મારે વિચાર તો એવો જ છે, હું લેવું તો બુલેટમાં કરતા બુલેટમાં હું કેમ તો યુનિકોર્ન લઉં, કારણ કે એ મા પિક અપ તારું હોવા ના કારણે મને એવરેજમાં પણ રેય છે. તો એ તેવા માં મને અરવા હરવામાં પણ આસાની પડે, અને ઘરના કસે જવું હોય તો તે પણ સારું પડે, તો તે બાબતે અમને ઘણું બધું પોસાય એમ છે. ને, બુલેટ લઈએ તો અમારે બુલેટ બે જણાથી વધારે એમાં બેસી શકાતો નથી. કારણ કે બુલેટમાં અ સાઇડ સ્ટેન્ડ આવે છે પણ ઘણા લોકો તેની કઢાવી લાખે છે, અને કઢાવી લાખવાથી બે જણાથી વધારે બેસી શકાતો નથી અને જો બેસાઈ ગ્યું તો ત્રીજી વ્યક્તિ પછાડથી નીકળી પડવાનો ભય એમાંથી રહી શકે છે. બુલેટમાં. હા. એવરેજ પણ આપતી નથી, એવરેજમાં આપતી નથી અને પેટ્રોલ પણ વધારે પડતી ખાય. તમને વધારે પડતું પેટ્રોલ મોંઘું હોવાના કારણે, પેટ્રોલ વધારે પડતું આપણને પોસાઈ શકતું નથી. અને જો બુલેટ આપણેે લઈયે, તો આપણને ઘણી બધી હડ પ્રથના જેગ ગાડી ફક થયા ગયા હોય તો ઉ પણ આપણને બહ ભ પડી રહે છે, તેથી આપણને વજન આપવામાં ભય રહેશે છે. અનેમે બધા જ બધાજ ને ક હમદા નીકાળી મ તે બોલી ગાડી આપડે લે્યાી તો તે લોકો એ ટાઈપ ન મળડી હોાઈ કરી આવે છે કે આપડણે વધુ સ્પીડમાં જઈએ. તો પણ એ ગાડી આપણને સીટ થવાનો ભય રહેતો નથી અને ટાયર એવા મજબૂત આવે છે કે આપને શીખવાનો ભય પણ ઓછરે છે અને બોલે છે. પણ આપ સમ થઈ ગયા, તો આપણને તકથી શ શિક્ષ અને જાનહાનીછ પણ જયારે તો બુલેટમાં આપણે જોઈએ છીબ યુ થવાનું આપડે વધારે ઝડપથી આપી શકતા નથી. ઉડટ આપડે વધારે ઝડપથી હકવા માટે જઈએ. રકવા માટે જઈએ તો આપણે પડવાનો પણ ભય વધારે હોય છે અને સ્લીપ ખાવાનો પણ વધારે હોય છે અને બ આપ સ્લીપ ખાસ પયી ગયા? તો આપડા પણ મુલ ના હોય તો આપણને પણ પગ ભાંગી જવાના અ આપણને કોઈ પણ ઈજા થવા હોય. વધારે પુટતો રહે છે, તો તેથી આપડ બુલેટ તો નહી લઈ શખ તો તે બાબતે તમારે શું કેવું છે.
હ તમારી વાત એકદમ બરાબર છે હ તમે કીધું કે કોણ બોલો છે. એટલી ભારી ગાડીઓ છે જેથી કરી ને આપણે ઘના પરથી પડી જઈએ તો આપણને ઘણો બધો એવ જોખીમ પણ આવી શકીએ છીએ. તેથી કરીને આપણે પગ પણ તૂટી શકી છે જો આપડે વધારે સ્પીડે હોય તો આપણને તો એહી બધી હાનિકારક ઈજાઓ પણ થઈ શકે છે. જેથી કરીને આપણે તેનો ઓછો ઉપયોગ કરીએ. તો આપણા માટે ઘણું સારું કેહેવાય કારણ કે, કારણે આપણ ગોલથી બધી જવું થઈ શકે તો આપણ જોખમ પણ ખુબ વધી જાય છે, જેથી કરીને આપણે તેનો ઉપયોગ એકદમ સાવચેતીથી કરવો જોઈએ અને ઘણી બધી એવી ગાડીઓ પણ આવી ગઈ છે જે થી કરીને આપણે એનો ઉપયોગ એટલી સાવચાથી કરીએ. અને ગાડીનું ટાઈમ ટુ ટાઈમ માઇલેજ અને આપણે જે ઓઈલરું ચેક કરતા રહીએ તો આપણા માટે ઘણું સારું કેવાય જેથી કરી ને આપણને આપણને ત્યાં તેવી સફળતા તેની ઓછી થઈ જાય છે અને જેથી કરીને આપણને કોઈપણ પ્રકારની એવી પ્રોબ્લેમો હોય તો આપણને ખબર પડી જાય છે કે ગાડીમાં આપણને બ્રેક નથી લાગતી હોઈલ ઓછું છે અને એવી નાની થી મોટી ઘણી બધી એ સમસ્યાઓ છે જે આપણને ખબર પડી જાય છે. જેથી કરીને આપણે તેમનું સોલ્યુશન કરાવી શકીએ છીએ અને આ આપણે તેને જલ્દીથી આપણે તેને સારી કરી શકીએ તો આપણા માટે ઘણું સારું. પરંતુ આપણે જેવું ના કરવાડ્યું તો આપણે તમે ત્યાં ફરવા જયા હોય ત્યાં કેટલું તે વસ્તુઓ તૂટી જાય તો તેથી કરીને આપણે ક્લચ વાયર છે ને એવું બધું ઘણી બધી વસ્તુઓ છે જો આપણને કેથી ફરવા જઈએ જ્યારે તે તૂટી જાય તો આપણને તે શોધવાની ઘણી બધી તકલીફો આવી પડે છે. તે આપણને ત્યાં એવું બધું કોઈ વસ્તુ મળતું નથી ગેરેજ કે એવું કઈ હોતું નથી તેથી કરી ને આપણે ગાડી થઈને મુકીને બીજાને આપણને લેવા બોલાવું પડે છે જો આપણે વધુ દૂર હોઈએ તો આપણા માટે તે ઘણું કષદાયક પડી શકે છે. તેથી કરીને આપણે ગાડીને ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરાવતા રહીએ તો તે આપણા માટે ઘણું બધું સારું કહેવાય અને આપણા બાઈક ના માટે પણ ઘણું સારું કહેવાય પરંતુ લોકો પણ એવું કરતા નથી. અને જે ગાડી જ્યાં સુધી બગડે નહી ત્યાં સુધી તેમને ચલાવ્યા કરે છે અને ટાઈમ ટુ ટાઈમ સર્વિસ નથી આપ તા જેથી કરીને તે ઓને એક્સિડેન્ટ થવાની શક્યતા ખુબ ઘણી વધી જાય છે તેથી કરીને આપણે તેમને ટાઈમ ટુ ટાઈમ સર્વિસ આપતા રહેવું જોઈએ કે જેથી કરીને આપણી ગાડી એકદમ વધારે વર્ષ સુધી ચાલી શકે છે જેથી કરીને આપણે તેમનો ઉપયોગ એકદમ સાવચેથી કરવો આપણે જોયું હશે પ્રમાણે આપણા પપ્પા પછી કે દાદા ને લઈ લો તેમની ગાડીઓ કેટલા વર્ષો જૂની છે તો પણ તે આપણા સુધી અને આપણે પોતાને ચલાવી શકીએ છે. તે લોકો તેમનું માઇલેજ એવી રીતે રાખે છે કે જે થી કરીને તેમને એટલી સાવચેતીથી ગાડી ચલાવતા હતા કે જેથી કરીને આપણા સુધી તે ગાડીઓ એકદમ સારી અને સારી કન્ડિશન માં આપણને જોવા મળે છે. પરંતુ તમે હાલમાં જોયા જે લોકો નવી ગાડી લેઈ છે અને હમણાં લેતા છે તે લોકો ની ગાડી ફક્ત બે થી ત્રણ વર્ષમાં ખરાબ થઈ જાય છે, અને નવી લેવાની નોબત આવી જાય છે. કારણ કે તે લોકો એટલું સાચેતીથી ગાડી ચલાવતા નથી. અને ટાઈમ ટુ ટાઈમ માઇલેજ પણ ચેક કરાવતા નથી, જેથી કરીને આપણે જે તે ઉંમરે જેટલી સારી રીતે આપણે તેનો ઉપયોગ કરીએ તે આપણા માટે ઘણો સારું થયા, પરંતુ એવા લોકો હમણાં હાલમાં ઘણા ઓછા થઇ ગયા છે, જો એકદમ ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરાવે છે અને ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરાવવાથી આપણને ખબર પડે છે કે આમાં આ પ્રોબ્લેમ છે, તો આપણે તેનું નિરાકરણ કરી શકીએ. જે જેથી કરીને અકસ્માત થવાની શક્યતા ખુબ ઓછી થાય છે. જો અકસ્માત થાય તો આપણે ઘણો બધો જોખમ વધી જાય છે, કારણ કે ગાડીનોો ખર્ચો અને આપણો પણ ખર્ચો આપણા આવી પડે છે. તેથી કરીને આપણે ખર્ચો ટાળવો જોઈએ અને ગાડીને ટાઈમ ટુ ટાઈમ તેથી કરીને આપણને ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરાવવાથી આપણને ગાડીની એકદમ સારી કન્ડિશન જોવા મળી જાય છે, તો આપણને એટલું ટેન્શન નો હોય કે આપ પણી ગાડી ત્યાં જઈને બગડી જશે તો આપણે શું કરશું? તેથી કરીને આપણે જોયું તો એ પ્રમાણે આપણા દા દાદાઓને જે બાઈકો છે, તો એકદમ જૂની હોય, કેટલા વર્ષો જૂની હોય તો પણ આજુ સુધી એકદમ સારી કંડિશનમાં એવી ચાલી રહી છે. જેથી કરી ને આપણે પણ ટાઈમ ટુ ટાઈમ સર્વિસ આપતા રહીએ ગાડીઓને, તો આપણી ગાડી પચીસ થી તીસ વર્ષ સુધી એકદમ આરામથી ચાલી શકે છે. પરંતુ જો આપણે તેને ગમે તે રીતે સલાહી અને સર્વિસ નહીં આપીએ તો તે ફક્ત બે થી તણ વર્ષમાં જ ખરાબ થઈને પૂરી થઈ જશે, અને આપણે નવી ગાડી લેવાની નોબત પણ આવી શકે છે. જેથી કરીને આપણે જેટલી જલ્દી હો શકે આપણે તે ગાડીને સર્વિસ કરાવતા રહેવું જોઈએ, ઓઇલ બદલાવતા રહું જોઈએ અને વાયરો પણ ચેક કરાવતા રહેવું જોઈએ કે જેમાં કોઈ પ્રોબ્લેમ તો નથીન. જેથી કરીને ગાડી બગાડવાની શક્યતા એકદમ ઓછી થાય છે. જો આપડે એવું ન કરવા રહીએ તો ટાઈમ ટુ ટાઈમ બગડ્યા કરે સે-સે, અને આપણો ખર્ચો આવ્યા કરે સે. જેથી કરીને આપ પણે તેનો ઉપયોગ એકદમ સાવચેતીથી કરીએ, અને ઈ જૂની ગાડી નો વધુ ઉપયોગ કરીએ તો તે ખુબ જ સારું કહેવામાં આવે છે. જેથી કરીને આપણે તેવું કરતા રહેવું જોઈએ. તમે શું કહેવું છે
હા તમારી વાત એકદમ બરોબર છે. જો આપણે જો આપણને જાણકાર કંપની ની આપણેે જો ગાડી લઈવી હોય તો આપણને ખબર પડે સે કે આપણે કહી શક કીએ છે કે અહીયાં જ આપણ ને ગાડીમાં અહીયાં જ ફોલ્ટ આવે છે. અને આપણે તેના ઉપર નિરાકરણ લાવી અને તેને આસાનીથી આપડે સારી અથવા ગેરેજમાં લઈ જાય ને સગવડ પૂરી પાડી પરંતુ એવી કંપની ની આપડે ગાડી લઈએ છે જેમ કે રોયલ એન્ફિલ્ડ ની બધી લઈએ છીએ તો આપણને ખબર પડતી નથી. કેમ કે આપણેે એ ગાડી કંપનીની ગાડી આપણને બહુ યુઝ કરવી ન ને આપડે તો આપણને ખબર પડતી નથી કે એ ગાડીમાં શું ફોલ્ટ છે, અને શું કેવી રીતે આ થાય છે. ના આપણને એમાં આપણને ખબર પડી નથી આપડે એમ જ આ ગાડીને હાંક્યા કરીએ છીએ. તો તે ગાડી આપણને લાંબા સમય સુધી આપણે ગાડી આપણને ચાલતી નથી. એને તેનો કોઈક ને કોઈક વાર એનો ફોલ્ટ આવે છે. આ ફલટ આવવાને કારણે ગાડી પર, એન્જિન પર, અને ગાડીના એવરેજ પર અને બધા પીકપરા મોટા પાગણના બધુ વસ્તુ ઉપર માર પડતો હોય છે. એથી કરીને એથી કરીને ગાડીને પણ ખુબ નુકસાન થાય છે. પણ જયારે આપણે જો
હ
આપડે જો આપ જાંખ કંપની ને ગાડીવા હોંડા અથવા બધા જ. એમમ આપડે સ્ઈટ પણ બેઈશે ગાડી. તો આપણને એક્ટીવા જેવી પણ આપણે ગાડી રહીએ છીએ તો આપણને ખબર પડી જાય કે અને આમ. ફળ છે આપણને ખબર પડી જાય કે હા અયા ફળ છે તો આપ આ નિરાકરણ એ કયા થીજ છે નવું લખીને આપણે ગાડીને શાંતિથી પૂર્વક આપડે જોઈ શકીએ છીએ. મે બીજી એક મહત્વની વાત છે ગાડી માં સર્વિ કરવી ખુબ જરૂર છે. કેમ કેમ આપડે પેલી બાઈક લઈ ટાઈ સર્વિસ કરાવવી જોઈએ. કે આટલા સકંસમ ભરો તો ગાડી પર એને ગાડી પર માર પડે છે અને એ ખુબ જ. ખુબજ કે એન્જ માં પડતો હોય છેને ટાઈમ ટુ ટાઈમ. સર્વિસ કરાવ ટાઈમ ટુ ટાઈમ સર્વિસ ના કરાવીએ તોવા એને એન્જિનમાં બુ માર પડતો હોય છે અને હવે તૂટી શકે છે. અને એને ઘણો બધો નુકસાન થઈ શકે છે પણ જયારે આપણે. નીપની કંપનીને કાે છે જેમ હોન્ડા